હ
હલો
હમ શુંકર
હા કાઈ નઈ આરામ કરીએ છીએ તમે શું કરો?
જવારણ કરીએશે સીરિયલ જોઈએશે.
ચ્છા છોકરાણ કરરનું પી ગયાેલાાગે હતી નવરાત્રી હા એટલે હું તો બહુ ન જોઉ હાહુ જોતા હોય. અ ખાસું જોતા હોય અમે બો ન જોઈએ. કોઈ સિરિયલ જોુવ તમે?
તો ક જોઈએ પણમાં જો પછી રિસ્તા ક્યા પહેલાતા હે બ પી એક જોઈએ જું દાગલા જોઈએ. માસ્ એ તબિયત
કે હ તો જેઈ નેવ રે હોય ને તો છોડ એટલે ક ઘેરી હોય ને છડ હું કા ને રહીશું તો કાઉ પછી જુ પણ ટીવીમાં બહુ છું મોબાઈલમાં જોઈ લો ટીવી માં પછી મારે હાહુ ને બધા જોત તમાચમ ના આવ તોું હોયને કે બધા એ જોતા તમ તો સમા છો
સિરિય લ તો પેલા બહુ જ જોતી ઘનને બહ જ સિરિયલ જોતી બહુ જ સોખ હતો સિરિયલ નો
હા
મારા મોબાઈલ કાને ના ડોલા પેડ વાળા મોબાઈલ આવ હતા હોરા બટન વાળા મોબાઈલ હતા નેઈ. એ હોય ને એટું બધું
હા
હમ ટમ પા હોય ન સિરિયલો જોયા કરતા ટીમાં જે આવેુમેડા કરવાનું,
હમ
હવે તો મોબાઈલ આવી ગયા ને નેટ આવી ગયું ને બધું આવ ટીવી તો હોય જ હ હવે તો ટીવી આમ હાલતી હોય તો આપનું મન ન થાય. પછી એ જમાટાણે છે ને ખડીક જોઈ લેવુ.
કેવ આપડે ના ના હતા તો કેવું રમવાનું બધું રમવા
હને
તારા માટીના રમકડા બનાવતા
હા
ી બોલું સાતાવાન સતા બાબાજી રતા બમ હ
હા પે તો બહજું હતું અટાણે તો હું કઈ નથી બ બદલી પેલા જમનાનું ખાવાનું પીવાનું અને હ હાંડી નાખી બધું બલી જ ગયું ટણે કોઈ કઈ કરવું જ નથી. ત ખાવાનું પું દ
ત્યાં તો પાણી પાણી તળાવમાં નદી ઓના ને એનાજ પાણી પિતા.
પેલાના પાણી હતા એ બધા શુદ્ધ પાણી હતા કુવાનું પાણી. પેલાના કુવાનું પાણી કેવું બગોડતુંય નહી ને એવું નેવું હોય. તેમાં મિનરલસ સાથે વધારે હોય. ફિલ્ટર ના પાણી થઈ જાય ફિલ્ટર કરી કરીને ને મિનરલ્સ હોય ને તે બધા મરી જાય. ખનીજ તત્વો કેહેવાય એ બધા મરી જાય એટલે હું આપને ખાલી પાણી પીએ ને તેનો કાઈ ફાયદો ન થાય ફિલ્ટર નું પાણી પીને કાઈ.
હમ્મ તમારો ખૂબ
જો ન ફિલ્ટર નો કરે ને તો માંદા પડે એવું છે પાછુ.
હા એ તો છે પોટાનું પાણી જેવા થઈ ગયા ને મારા નદીઓમાં કચરા નાખે. કે આ તે વેતું પાણી નું હોય ને. જો વેતું પાણી હોય ને તો વાંધોનો આવે. થઈ ગયું આ તે કલર ની ફેક્ટરીયુ તો બધું એજી કચરું હોય ક્યાં જાય જમીનમાં જાય. જમીન માં જે પાણી હોય ઈ પણ ખરાબ થઈ જાય. બધું એ પાણી પ્રદુષણ ને આંન તે ને કચરા બધાઈ નાખે પાણી માંને એટલે તો પછી પાણી ખરાબ થઈ જાય.
પછી આપણે પાણી નો હોય તો ફિલ્ટર કરવું જ પડે. અને પેલા તો પાણી બધા કેવા મીઠા પાણી હતા. પેલાના જમાનામાં મોરા પાણી મીઠા પાણી હોય. તો એન લીધે
પેલા જમાનામાં ખાવા પીવાનું તો દૂધ ધોઈને ઘીને એવું જ રોજ દેસી બારનું જાજી તાકાત હોય નહી
પેલાના જમાનામાં ફરી ફરી
તો
અતાર ના છોકરાને તો ધકો મારીએ તોએ પડી જાય હવે. તાકાત હોય નહી.
બારગામ જાતા તોય હાલીને જાતા એવુજ હતું.
તો બધા બધેય હાલીને જાતા એટલે તો બધા તબિયતને હારી રેતી. હવે તો હું બધા ગાડીઓ લઈ લઈને ગાડયુ થઈ ગયું ને. તે બધી ગાડીઓ લઈ લઈને જા હોયા ટુ વ્હીલર ને ફોર વ્હીલર ને લઈને વહી જાય અને તો ફ્લાઇટ થી જાય ને ટ્રેન થી જાય ને તે કોઈ ને કઈ હાલવું જ નથી. વટાણે પછી હાલે નય એટલે પછી બીમારિયો થાય. હમ્મ એટલે પછી આ બીમારીઓ થાય ને. બીપી ને સુગર ને ડાયબિટીસ ને કાંઈ ની તો કોઈ કાઈ મેકઅપ નો કરતું
હવે તો મેકઅપ ની વાહે જેટલા લગ્નમાં ખર્ચો નો થાય એટલે તો મેકઅપ ની વાહે ખર્ચો કરે બધા પાર્લર વાળા કેટલા કેટલા રૂપિયા લેય મેકઅપ ના
હા
એ બધું વઘી ગયો તમારે સારું છોકરી નથી તમાર છોકરી નથી ઘ
હમ તે હારું છોકરી નથી નહી તો છોકરી હોય તો અર્ધા તો તમારા પાર્લરમાં જ આમ થઈને બધું એ વધી જાય
તમે કરો મેકઅપ કે ની
હા આપ છોકરી નથી તે એલાનો મેકઅર લઈએ મેકઅપ વગર નું આપડે
હલો હા હા
ચોટ નો મેકઅપ
તો મેકઅપ કરતા નથી આવડ
એટલે મને બો આવડતું બો આવડતું જ નથી એવું હરખું જેવું તેવું આવડે જ હાથમાં સોટાડ લેવાનું આપણે બહો ત નો
કેટલા સોલ્ડર વાળો
પેલા તો પેલા તો મોઢું ધોઈ નાખવાનું પછી નાખવાની કઈ કાઈને પછી પડે જે મોશચરાઈઝર આવે ને એ લગાવવાનું પછી મોસચરાઈચર ઉપર ઓલું લગાવવાનું આપડે હું કે ભાઈ નામે ભૂલી ગયું તો ક ઓલું હોય ને જેવું આવે લગાવાનું પછી એના ઉપર આપડે ઓલું કવાય ને કોનસી લોરી લગાવાનું પછી ફાઉન્ડેશન લગાવાનું અને પછી જે આપ આપડે ઓલું પચ આવે ને ફિલ્ટર કર એ પાણી વાળું કરી અને ચીરિયામાં આમ ટપ ટેપ ટેપ કરી દેવાનું મોઢે એટલે મોબાઈલ ઓલું મેકઅપ છે ને ફાટેની ન તો ખોડીક ડોહ્યું જેવા થઈ જાય ફાટી જાય ને ત્યાં અયા મોટા નાખ હેન તો તું છ ને તો તીરાડું તીરાડું પડીયું ભાઈ તમ આપડે જોવારને બદલે કઈ લાગે
આવતો ન હોય તો આવતો ના હોય તો લગાડો એનાથી
નહી તો પછી હાલે એમ એને હા તો એને બદલે સનસ્ક્રીન લગાવી દેવાય મોશચરાઈઝને બદલે સનસ્ક્રીન લગાડી દે ને તો એ હાલે એવું કઈ ન હોય મોસચરાઇઝર જતી હોય એ ચહેરો થોડો થો સોફ્ટ્યો બીજું કઈ ન હોય ડાયરેક્ટ મેકઅપ લગાવી અનેને વખતે ઓલું ચહેરાને પેલા સોફ્ટ કર નાખે મોસ્ટ્રાઇઝર હોય ને તો તમને જો ન ફાવતું હોય તો ન લગાવી દે ડાયરેક્ટ સનસ્ક્રીમ લગાવી જે તોય હાલે ઈ એમ સેમ જ હોય
હારૂ હા હા બર હ ગ
કેમ
ગરમી ગરમી આપડે બહુ થાતી હોય પડશે બહુ વળતો હોય કે
હમ હ હમ હમ
હા વાાલ શિયાળામાં તો ઠીક છે કે આપડે લગાડે તો હ ના માં થઈ ર ગરમી તો વધારે થાયડી
હાલે વટરપ્રૂફ હોય મેકઅપ આવે ને અા ન મેકઅપ એ બધા છે ને વોટરપ્રુફ મેકઅપ આવે એટલે તમને ગમે એવી ગરમી થાય ને તમે આમ કરીને ભૂમાલ થી લૂસી નાખો ને તું એ તમાર મેકઅપ જાય ન આઈ લનર તો એવીી આવે કે તમે બેથી મોટું કઈ કઈને થવ ને તો એ તમારે આલાર જાય નહ ખડક માં એવી હારી હ લને આવઉે
હા
તેમ એક વરસે ને સુમાતી હે
છે કઈ ખાતા હોય એની કઈ દવા છે તમારે પણ
ખીલ ને તો ક દવા નથી પણ એક સીટા ફીલ સીટા ફિલ કરીને આવે ને બોટલ ઈ પિમ્પલ માટે જ કોઈ ખીલ માટે લગાવ વિહું અનેછી મ ક્લન એક દ આવે મેડિકલમાં એ લ પછીક ડોક્ટરને બ પડે તો ડોક્ટર લખીને દેતા હોય ને
હા હા હા પાપા ચિતા
ઠીક છે તો હું રખ દયો ઈ ગયો તમારા છો ઉપર હા વાંધો નની હાલ તમારાર
વા એવાશે
તો ઘરવાળા ને જરા કહી દેજો